હલો. હેલો.
હેલો.
હંસુ બેેન.
હેલો.
હેલો.
કેંમ છો?
બસ મજામાં.
ઓકે મેરી આવાસ આવે છે મેબી મજામાં છું.
હા.
ઓકે.
હાજ આજમા બારિશના બારામાં બાત કરીએ હે.
ઓકે.
વસાદ બારમાં વાત કરીએ તમારા બાજું કેવો છે વરસાદ? હા પડે છે.
બહું જ છે, યા કમ છે.
થોડી થોડી છે વધારે તો નથી પણ થોડી થોડી છે તમારી બાજું?
હા મારા બાજુ બી થોડી થોડી છે. બારિશ કે વાતાવરણ એકદમ ઠંડુ અને સુંદર બની જાય છે ને. મને પણ ખૂબ ગમે છે બારિશ.
મને બઉ ગમે છે બારિશ પણ અત્યારે શું છે કે આપડે બારીશ ને બહુ જરૂર છે.
બહુત બહુ જરૂરી છે બારિશમાં તો કુછ બી નથી. સાચું કહ્યું માટીની સુગંધ આવે ત્યારે મન પ્રસન્ન થઈ જાય છે.
બરાબર છે
તમને બારિશમાં ફરવા જવું ગમે છે?
હા બઉ જ ગમે છ મન બારીશ માં ફરવા.
અચ્છા. હા પન હળવી બારીશ હોય તો વધારે મજા આવે ન.
એવું હા એવું છ એટલે બારીશ બી હવે બારીશ ના ટાઈમમાં બારીશ આવી બી જો જરૂરી છે. ના આવ તો બાપડે ખેડાતું શું કરે છે.
હા ખૂબ જોરદાર વરસાય હો તો તકલીફ બી થાય.
હમ એટલે આપણે શું કય ખીત. તો ભી પાણીની જરૂર છે ને બારીશ આવડ તો આપડે કિસાન બિચારા ખેતી કરે હકે ને.
હા ખેતી નહી કરી તે.
હમ. બારિશ આવ તો બિચારા ખેતી કરે શકે ને તો આપડેય મલ બારિશ આવે તો કિસાન ખેતી કર તો આપડેય મલ.
હ હા તમને બારિશ મે ગરમ ચા અને ભજીયા ગમે છે?
મને ગમે છે ગરમ ગરમ ચા ન પકોડા બારીશ આવતી હોય કેટલી મજા આવે ખાવાની.
હા એ તો પરફેક્ટ જોડી છે.
હા ચા ગ ચાય ગરમ ગરમ અદરક ક્વાલી ઓર ગરમ ગરમ પકોડાન બારિશ એક બાજુ બારિશ આવતી હોયન ખાવાના બહુજ મજા આવે છે તમને આવે છે મજા ખાવાની?
હા આવ છ આવે છે અમારા ઘરે મેં મમ્મી દર વરસાદે કાંદાના ભજીયા બનાવે છે બટાકાના ભજીયા અને મકાઈ પન બનાવે છે.
હા બારિશ માં બહું જ મસ્ત લાગે એટલે આપડે જેવું છે કે હવે આ બારિશ ના ટાઈમમાં બારિશ આવવાની બહુ જ જરૂરી છે એટલે મને બારીશ નથી આવતી તો મને ગમતું નથી.
હમ બારિશ ખેતી માટે પન ખુબ જરૂરી છે ન સમય પર વરસાદ પડે તો કિસાનોને ખુબ ફાયદા થાય.
ફાયદે છે હેને આપડે બી પાણી ની જરૂર છે અતારે પાણીની બહુ આપડે જરૂર છે ને. પાણી કે વરસાદ આવ તો આપડે એમ પાણી આલ ન.
હા અને જો ઓછો વરસાદ પડે તો ખેતીને નુકસાન થાય.
હા ખેતી ને વધારે બી પડે તો ખેતીને નુકસાન થાય એટલે આપણે માપ નો વરસાદ આવ તો આપડે ભી સુખી કિસાન ભી સુખી.
હમ ઉ વધારે વરસાદ પડે તો પૂર આવી જાય અને લોકોનો મુશ્કેલ પડે. એટલે પ્રકૃતિને સંતુલન ખૂબ જરૂરી છે.
હ એવું છે ખેતી બી બગડી જાય.
આપને વર્ષારોપન કરવું જોઈએ જે અને પાનીનો બગાડ ન કરવો.
બ હાચી વાત છે અને પાણી આપડે બહુ અનિવાર્ય છે પાણી ની બહુ કિંમત આપને સમજવી પડ. લોકો બધું વેસ્ટ કરે છે પાણી બીના કામનું પાણી ઢોળિયા ઢોળિયા કરે. કરી જ જાય એટલે આપણેે પાણીની કિંમત જોઈએ વધારે એવું હોય પાણી એટલે કોઈ ફાલતુ ઢોળવા માટે થોડી છે. આપણેે પાણીની કિંમત કિંમત રાખવી પડે. જેટલી જરૂર હોય એટલું જ આપડે પાણી અ ઢોળ શકીએ.
સ્કૂલના દિવસોમાં મિત્રો સાથે ડૂબ મસ્તી કરતા. કાગડની હોળી બનાવી બનાવીને પાણીમાં તરાડતો હત
બહુ જ મજા આવતી બહુ જ મજા આવતી મુું તો ભલ્ક પણ બારીશ આવતી ના પેલા ભરેલા હોય તા તો કાગજ ની નાવડી બનાવી ને નાવડી માં મત ખેલતી રમતી.
એ બાલપની યાદો આજે પણ તાજી છે.
તાજી છે એ વરસાદમાં બહુ જ યાદ આવે. આપડી બાલ પનીર યાદો જે વરસાદ માં આપને બહુ યાદ આવે છે.
હા હવે બારિશમાં ટ્રાફિકની પણ સમસ્યા થાય છે આ રસ્તા પર પાની ભરાઈ જાય તો મુસાફરી મુશ્કેલ બની જાય.
બરાબર છે હમ્મ
એટલે બહાર જાતા પહેલે હવામાન જોઈ લેવું જોઈ છે બિલકુલ રેનકોટની છત્રી સાથે રાખવી જોવી જોઈએ.
બરાબર છે પાણી નું આપડે બહુ જ રાખવી પડે.
હા બારિશમાં મોસમમાં ગરમ સૂપ ને ચા પીવાની મજા જ અલગ હોય છે પરિવાર સાથે તે બારી પાસે બેસીને વર્ષા જોવાની મજા પણ ખૂબ આવે.
બરાબર છે પાણી ને આપણેે બહ જ પેલું રાખવું પડે પાણીની કિંમત આપણે સમજવી પડે. એટલે માર કેવાનું મતલબ આ છે કે ભલે લોકો ફાલતુ પાણી રેડતા હોય ડોળતા હોય તો એને બી આપડે કેહેવાનું કે જેટલી જરૂર હોય એટલું જ પાણી તમે વાપરી શકો.
તમને કયું ઋતુ વધારે ગમે છે?
મને તો આ બારિશ નો મોસમ બઉજ ગમે છે.
અરે મને પણ બધું હરિયાળું બની જાય છે આ પ્રકૃતિ એકદમ સુંદર લાગે છે.
આપડે જો વરસાદ હોય તો એ જીવ જંતુ ગાય બધું ભેસ વેસ બધું બીચાર ખાવા મલને આપડે વર સાદ જ ના હોય તો કયોથી ખાય બિચારા
હા.
આપડે ગાય ભેસો ને ચારો મલ વરસાદ આવે એ બિચારા બધી રીતે એ બી સુખી રેને
હા સુખી હે પ્રકૃતિ એકદમ સુુંદર લાગે છે. વર્ષ સમય પર અને સારા વરસાદ પડે તો સભી સુખ સમૃદ્ધિ
બારિશ ના મોર બોલે છે ને એ મને બઉુ જ બોલે છે બારીશ આવે એ રીતે મોર કેવા બોલે
હા.
બઉુજ મજા આવે છે એ બારિશમાં મોર બોલે ત્યારે બહુજ મજા આવે છે.
આજે તો હવામાન એકદમ રમણીય બની ગયું છે ઠંડી હવા અને માટીની સુગંધ મને ખૂબ આનંદ આપે છે પહેલી વરસાદ પડે તારે ધરતી જાને જીવંત થઈ જાય તેવું લાગે છે તમે વરસાદની ઋતુ ગમે છે
બરાબર
બધી બાજો હરિયાળી દેખાય છે ઝાડપાન તાજા લાગે છે.
હા બધું બાજુ હરિયાલી થઇ ગય છે મસ્ત વરસાદ નું મોસમ છે હરિયાલી થઈ ગઈ છે ગાયો ભેંસો ચરે છે.
ખૂબ ગમે છે બધી બાજુ મને પણ ખુબ વધારે વરસાદ પડે તો થોડી તકલીફ પણ જાય.
હમ્મ હમ્મ પણ મજા આવે છે હેને
હા અમારા વિસ્તારમાં પણ ઘણી વાર પાણી ભરાઈ જાય છે. અમે તો ઘરમાં બેઠા બેઠા ગરમ ચા અને ભજીયાની મજા માનીએ છીએ
હા હા હા અમે બી અને મોસમ સા પકોડા મસ્ત મજા આવે ખાવાની.
હા
હમ
હાલકી ઝરમર વરસાદ હોય ત્યારે છત્રી સાથે વોક
એ છે અને મને તો મને તો પલળવાની બહુ જ મજા આવે છે વરસાદમાં હું તો વરસાદ આવે પેલા નાઈ જ લઉં
હા ભીજાયા પછી સુૂકા કપડા પહેરી લેવા જોઈ અને ગરમ દૂધ કે ચા પીવી જોએ છે. હા અને ઓછો વરસાદ પડે તો તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ જાય વધારે વરસાદ પડે તો પૂર પુર આવે અને ગાવ શહેર બંને ને નુકસાન થાય
હા.
એટલી પ્રકૃતિનું સંતુલન ખૂબ જરૂરી છે.
બરાબર
આપણે વૃક્ષો વાવા જોઈએ છે અને પર્યાવરણની સંભાળ રાખવી જોઈએ છે.
બરાબર હમ્મ.
આ બધા ગાંવ શહેર બને બહુ સારારે નુકસાન હોય થી ના વરસાાત પડે તો
બરાબર
હ ગય સાલ બહુત સારે વરસાદ પડે ઓર ગાંવ શહેર નુકસાન દુષ્કાળ પડી જઈ.
હમ્મ.
અભી ના અભી ના તે બારિશ આય ના સમય પર કુછ બી નહી.
હમ્મ.
મિત્રો સાથે કાગળની હોડી બનાવતી કભી
હા બઉ જ મજા આવતી
હોળી બનાવતી પણ વરસાદ આ નાવડી બનાવતી પછી પેલા અમે આ માં માટી ના ઘર બનાવતી વરસાદમાં જો માટી પલળી પલળેલી હોય. એમાં માટેલી પલળેલી માટીના ઘર બનાવવાની મને બહુ જ મજા આવતી
વરસાદોનું પાણી બચાવવા પણ જરૂરી છે રેઇન વોટર હાર્વેસ્ટિંગથી બુજ ભૂગ ભરજલ વધી શકે છે. નાના બાલ્કોટ નાના બાળકોને પણ પાણી બચાવવા મહત્વ સમજાવું જોઈ છે ને
આપ બાળકોને બી પાણી ની કિંમત આપડે સમજાવી
હમ્મ. સાથે સાથે સાવધાની રાખવી પણ જરૂરી છે કે બીજળી કડકે તારે ઝાડ નીચે જે ઊબા ન રહીયું
હા બરાબર એટલે બી બઉ ધ્યાન રાખવું પડે વરસાદ માં
હમ્મ. વરસાદનો આનંદ જવાબદારી સાથે માનીએ તો ખૂબ સારું અને પાણી ભરાયેલા વિસ્ત તારમાં જવાથી બચવું
અરે જરા પાણી ભરાવું હોય ત્યાં આપડે જવાનું નથી દુર્ઘટના થાય છે.
હા બિલકુલ. આજમાં બાળકો આમની કાલનુંભવિત છે. આજે તમારી સાથે વરસાદ વિશે વાત કરીની બહુ જ ખૂબ આનંદ થયો મને ચાલો ફરી મળીશું ધન્યવાદ